હેલો. કઈ નહી બસ. તું બોલ તું શું કરે છે.
કઈ નહી.
અચ્છા.
હ એમ કેતી હું તને હેને. તમારે પાંચ દસ મિનિટ લઈ શકું.
હા લઈ શકો ને.
તો તમને સોશિયલ મીડિયા ના. ફાયદાકારક ને નુકસાનકારક શું હે. એ હુ એટલે હું તમને પુછું છું કેમ કે આજે હું સોશિયલ મીડિયા વિશે વિશે તમારી. સાથે વાત કરવા માંગુ છું શું તમે નિયમિત સોશિયલ મીડિયા વાપરો છો.
હા હું સોશિયલ મીડિયા તો રોજ વાપરું જ છું.
તમે સૌથી વધુ કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરો છો અને શા. માટે.
હુ સૌથી વધુ તો ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામ જ વાપર છુ.
ઇન્સ્ટાગ્રામ કેમ.
ઇન્સ્ટાગ્રામમાં બધા આમ અલગ અલગ જાણકારી મળે. પછી નવું જેમ કે ડીસીસ આવે કે કોઈ બી અ ઓલુ કપડા નું ક્યાં આવે નવું જોવા મળે આઈડિયાસ મળે અને થોડું મનોરંજન બી થાય એનાથી કોઈ ફ્રેન્ડસ ભેગી ચીટ ચેટ થાય કે રીલસો મૂકી એવું બધું હોય
સરસ તમે દરરોજ અંદાજે કેટલો સમય સોશિયલ મીડિયા પર વિતાવો છો
હું તો અંદાજે સ્ક્રીન ટાઈમ જ જોઈ લઈ તો મારું આઠ સાત કલાક તો આવી જ જાય છે મિનિમમ બાકી સોશિયલ મીડિયા ઇન્સ્ટામાં તો અરાઉન્ડ ટુ અવર્સ સમથિંગ હોય છે ક્યારેક ક્યારેક વધી બી જાય
ઇન્સ્ટાગ્રામ એ સોશિયલ મીડિયાનુ કેટલું
સોશિયલ મીડિયા નો જ ટુ અવર્સ મિનિમમ ટુ યા થ્રી અવર્સ થઈ તી જાય છે
અચ્છા તમારા મતે સોશિયલ મીડિયાનો કયા ફાયદો શું છે
મારા માટે તો નવ નવ નવી નવી જાણ કારીઓને મળે એ ફાયદો થાય એનાથી એવું બધું હોય, અને આજકાલ તો સોશિયલ મીડિયા થી લોકો પૈસા ભી કમાવી શકે શકે છે ઘણું બધું એવું આમ આમ જનરેશનમાં બો આગળ વધી ગયું છે સોશિયલ મીડિયામાં તો સોશિયલ મીડિયાનો ક્રેઝ તો બો જ સારો છે હમળા ભલે સોશિયલ મીડિયા તો ફાયદાકારક બી છે અને નુકસાનકારક બી છે પણ લિમિટમાં વાપરી તો એ ફાયદાકારક છે બાકી તો બીજું કાય નય સારું છે જો આપે આપને જાતને ખબર હોય ખપે કેવી રીતના યુઝ કરવું.
અ સોશ્યલ મીડિયામાં કેવી રીતે પૈસા કમાવે, એટલે કે?
એટલે સોશિયલ મીડિયા માં હવે જોઈ લઈ કે કોઈક-કોઈક એવા પ્લેટફોર્મ હોય છે, કે લોકો ઓનલાઈન સમથિંગ અ રીલ્સ બનાવી દયો તો એના ઓલુ પૈસા આપે કે કન્ટેન્ટ ક્રિએટર હોય, કોઈ બી એક્ઝામ્પલ કોઈ બી સોપ હોય એનું કોઈ બી પ્રોડક્ટ હોય ઈ આપે, એને શો કરીને આપણે સોશિયલ મીડિયા ધ્રુ એનિ એડવર્ટાઈઝ કે કરી, તો એને આપને પૈસા મલે એનું હોય ને એ લોકોનું ભી વાયરલ જાય એટલે એ લોકોની એડવર્ટાઈઝ સારી થાય ને એમ થી-થી પણ અવેર થાય કે આમ છઆ લોકોની શોપમાં આ વસ્તુ મલે છે, આટલું ડિસ્કાઉન્ટ છે એવું બધું એ લોકો શેર કરતા હોય કન્ટેન્ટ ક્રિએટર તો એનાથી બધું આમ આઈડિયા મલે આપને ને પૈસા બી કમાવા લાગી જઈએ ને બાકી બીજું છે કે યાર કોઈ પ્લેટ ફોમ એવા છે કે ઘણી રીલસ સ્ક્રોલ કરે તો એના બી અમાઉન્ટ થોડા કોઈન્સ મલે કે અમાઉન્ટ મલે, છે એવું બી થાય છે હમણાં. મે સારું છે એટલે રૂપિયા કમાવા માટે ને બધું, ઇન્સ્ટાગ્રામ
તમને એમ લાગે છે કે આ તમે જે કમાવો છો પૈસા ઓનલાઈનથી ઇન્સ્ટા ગ્રામ તો શું છે એ તમે મેઈન તમારી અર્નિંગ રાખી હકો કે એનાથી તમે અર્ન કરો બીજે કોઈ
ના એટલે એવું તો ના હોય, એ તો એક આપડું પાર્ટ ટાઈમ સમજી લઈએ એક સાઈડ બિઝનેસ રખાય એને કેમ કે એન એ બીજું હોય એમથી એનું મેન હોય, ને આને સાઈટ રખાય બાકી જે કન્ટેન્ટ ક્રિએટર ફૂલ ઓન કન્ટેન્ટ ક્રિએટર બની ગયા હોય એ લોકોની મેન ઈન્કમ બી હોય શકે, બટ હજી આપડું સ્ટાર્ટિંગ હોએ એટલે ત્યારે તો આપણે સાઈડમાં રાખી તો સારું રે કેમકે લોસ પ્રોફિટ તો આવતા જ રે અને હવ એવું તો નક્કી નથી કે રોજ ને રોજ આપણે કોઈ બી કમ શોપ વાળા આપને એડ આપશે કે કન્ટેન્ટ બનાવા આપને ડીએમ કરશે કે એવું તો છે, ની એટલે ફૂલોન જો કન્ટેન્ટ ક્રિએટર આપે આગળ જ વધ વધી ગયા હોય આપળા મિલિયન્સમાં વ્યૂઝ જતા હોય કે મિલિયન્સમાં ફોલોવર્સ કે હોય તો આપળે એને મેન અન‌ અર્નિંગ ઇન્કમ બનાવી શકીએ છે.
જો કોઈક નું મેન હોય કન્ટેન્ટ ક્રિએશન, મેન ઇન્કમ તો શું ખબર ફ્યુચરમાં એની કન સોશિયલ મીડિયા રશે કેમ ટિકટોક કેવું બદુ મા આયુતુ પછી બંધ થઈ ગયું, કેટલા બધા પછી ભલે ઇન્સ્ટાગ્રામ હતું ઓપ્શનમાં એટલે વાંધો ના આયો પણ ના હોય તો શું કરે પછી, લોકો નવેસર થી બધું ચાલુ કરશે એ તો પછી પ્રોબ્લેમ પડે ને?
એટલે એમાં શું છે કે હમણાં તો હવે આ જનરેશનનું તો એવું લાગતું નથી કે સોશિયલ મીડિયા બંધ થાય, જો ઈ બહ ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટા બંધ બી થયું તો એવા ન નવા નવા બીજા ઘણા બધા એપ છે કે એના થ્રુ બી કમ આવી શકે છે. આજકાલ તો ઓનલાઈન ઇન્કમિંગ તો બઉ જ ચાલી રહ્યું છે. એટલે એના થ્રુ બી ઇન્કમ આવી શકે છે. આપે જો ફૂલ ઓન એનામાં ધ્યાન દઈ સકતા હોય કન્ટેન્ટ ક્રિએટર્સમાં કે એવું તાઈ તો આપે ઓનલાઈન ઈ સોશિયલ મીડિયા થ્રુ ઇન્કમ કરી તો ઈ સારું રે.
એટલે બીજા જોબ કરતા અ સોશિયલ મીડિયાવાળું સારું તમ ઘરે બેસીને કરી હકો. તો કેમ તમારું માનવું એમ ને
હા, ઘરે બેસીને બી કરી હકી નહિ જો આપને એના મ જાપને સમજીલે ના આપને શો હોક હોય કે આપને ના આવું બધું આવડેલું ને છે અથવા એના અથવા બી આપડે જોબ કરતા તોઈ જોબમાં આપને શોખ જ ના હોય કે આ મને કરવું જ નથી તો આપડુ મન જ ના લાગ ગેને એટલે કન્ટેન્ટમાં એક મન લાગે રહ્યું, એના માંપને ન્યુ ન્યુ આઈડિયા રા તો આપે એનામાં આગળ વધી શકીએ ને, આપને ઈન્કમ ઘણી બધી થાય અન
પણ તો બીજા જોબમાં બેરોજગારી વધી જશે, અનએમ્પ્લોયમેન્ટ વધી જાય તો પછી શું કરવુ?
અરે એટલે આપડા ઈન્ડિયામાં જ જોઈ લે તો કેટલું બધું પોપ્યુલેશન એક એના ફિફ્ટી પરસન્ટ યા નાઇન્ટટી પરસન્ટ ભી એ લોકો કન્ટેન્ટ ક્રિએટર હોય પણ તો બી ઘણા બધા છે એના માટે જોબ માટે અને અદર બિઝનેસ માટે તો એનાથી એમ કોઈ થાય નુકસાન તો ના જ થાય, બંને વસ્તુ ઈક્વલ થાઈ ચાલતી હોય કેમ કે બંને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આજકાલ બધું માર્કેટિંગ સુ શિયલ મીડિયા થ્રુ જ થાય છે અને સોશિયલ મીડિયા એ માર્કેટિંગ ને બઉ જ આગળ લેવલ માં વધારી દીધું છે, આજકાલ તો કોઈ બી નાની નાની શોપ હોય છે ને એ લોકો બી કન્ટેન્ટ ક્રિએટર ને દીમેન્ડ ડીએમ કરીને એ લોકો પાસે બોલાવે અને એની પ્રોડક્ટની અ માર્કેટિંગ કરાવે છે, જેમ કે કોઈ બી હોય સાડી દુકાન છે, તો એઈ સાડી પહેરીને વળી રીલ શૂટ કરે અને એ લોકો માર્કેટિંગ કરે તો એ લોકોને બ્યુસ આવે ને લોકો આવે કે આ ના અહિયાં મલે છે અહિયાં સારું છે એવું છે
ઓકે તમારા અ તમે એમ કયો કે આ વિદ્યાર્થીઓ માટે વાપરવું ઈ સારું હે કે નઈ જે સ્કૂલ ગોઈંગ હોય એ સ્કૂલ ગો ઈંગ એટલે કોલેજ ને પોતાના કરિયર પર હમણાં ફોકસ કરતા હોય ભણતા હોયની બેસિક નીડ એજ્યુકેશન ના હમણાં હોય એજ્યુકેશન પ્રાપ્ત કરતા હોય એ લોકોને વાપરવું જોઈએ સોશિયલ મીડિયા. કે શું વાપરવું હોય તો શું રૂલ્સ કે રેગ્યુલેશન
હા એમાં કોઈ ખોટું તો છે ની સોશિયલ મીડિયા વાપરવું પણ એક એજ લિમિટ હોય કે ત્યાંથી જ વાપરવાનું ચાલુ કર હવે જોવા જઈએ તો નાના નાના બોઉ જ નાના છોકરા હોય એ બી સોશિયલ મીડિયા લઈને બેઠા હોય એટલે એના વિશે મડિયામાં મે તમને પેલા યે કી ધુ કે સારું બી આવે અને ખરાબ બી આવે હવે એ લોકો ખરાબ જોય તો ઈ સારું ના કેવાય એના માઈન્ડમાં માઈન્ડસેટ બની જાય કે ના આવું હોય આવું હોય તો એક એજ લિમિટ છે સોશિયલ મીડિયા વાપરવાનું જોઈએ ને જેમ તમે કીધું કે શું રૂલ્સ હોય તો આપનો ઈ તો આપડા ઉપર જે આપને મનથી એવું ફકે કે ના હું આવું આવી રીતના વાપરીસ આટલું જોઈશ ને સારું સારું શીખીશને આટલી ટાઈમ લિમિટમાં વાપરીશ. એવું ની ઈ કે પછી આખો દિવસ આપણે સોશિયલ મીડિયામાં જ છી રિલ્સ સ્ક્રોલ કરી એવું તો ના ચાલે.
બાકી તો કોઈ ખોટું તો છે નહી વિદ્યાર્થીઓ વાપરે તો સોશિયલ મીડિયા
એમાં બી ઘણું નવું નવું સારું સારુ સ્કૂલ રિલેટેડ બી એનામાં ઘણું બધુ સી શીખવા મળે છે
ઓકે આ તમે તો બધા ફાયદા જ કીધા તમારા મુજબ કોઈ નુકસાન સોશિયલ મીડિયા નો
હા બહુ જ નુકસાન મેં તો એ એ બી તમને કીધું ને કે નાના છોકરા હોય ઈ હમણાં સોશિયલ મીડિયા વાપરે તો એના માટે નુકસાન જ કેમ કે સોશિયલ મીડિયામાં ઘણું બધું ખરાબ વસ્તુ બી આવે છે કે જે એ લોકોને માઈન્ડમાં બની જાય કે આવું હોય ના આવું હોય એ અડલ્ટ અગર જોવે તો એ લોકોને તો ભલે ખબર જ હોય નાના બચ્ચા જોય તો એ લોકો ને ખબર ના હોય ને એ ખોટું ખરાબ ખરાબ વિચારવા માંડી જાય એટલે નુકસાનકારક બી છે જ સોશિયલ મીડિયા એવું નહી કે ફાયદો જ છે સોશિયલ મીડિયા યુઝ કરીને નુકસાન બી બહુ જ છે
અને એક મોટું નુકસાન થું જો તમે કન્ટેન્ટ ક્રિએટ ના કરતા હો ને ટાઈમપાસ માટે સોશિયલ મીડિયા યુઝ ક તમે સમય બોહ જ મોટો સમય બગાડો છો એક રીલ્સ સ્ક્રોલ કરીએ એટલે તમારો હાથ રૂકે જ નહી રૂકે જ નહી એટલે તમે કન્ટિન્યુ તમારો ટાઈમ એને જ આપી દો ને પછી તમારો ટાઈમ વેસ્ટ થઈ જાય
હા એ તો જ એ તો તમારી વાત સાચી જ છે પણ એટલો કંટ્રોલ આપણી જાતને પોતાની જાત ઉપર જ હોવો ખપે કે ના હા મારું આટલું મારું આ ગોલ છે તો હું ઈ ગોલ સુધી જ કરીશ બાકી મને થી જ કરવું એ પોતને ખબર હોય ખે બાકી બધાને તો આજકાલ કેવાનું કેવાય નહી કે ના તું ના વાપર હવે જોઈ લો કે કોઈક બી છોકરા હશે એને મમ્મી કે પપ્પા એને ટોક સોશિયલ મીડિયા વાપરવાનું તો બી એને એમું થશે કે મારા ફ્રેન્ડસ વાપરે છે છે મને વાપરવા નથી રેતા તો એ લોકોનો માઈન્ડસેટ એવો થઈ જશે કે મને કોઈ વસ્તુ તો પરમિશન નથી આપતા અને એવું
એ તો હોય પણ એના સારા માટે જ કહેતા હોય ને
હા, પણ એ લોકો છોકરાઓ નાના હોય એટલે ઈ સમજી ના શકે કે એના સારા માટે છે કે ખરાબ માટે છે, તો એ લોકો તો એવું જ કેને માર મમ્મીપપ્પા આવા છે મને નથી આપતા અને મારી ફ્રેન્ડ ને બધા સારું છે, એ લોકો ના મમ્મી પપા કઈ કેતા નથી એવું હોય
એ, તો છે એ તો હ મમી પપ્પા ને ભી થોડુંક એવું પેલે થી જ સમજાયવાનું ત્યાં શું સારું છે શું નહી પેલા થી જ આગળ કરી દે તો થાય
હા, એતો છે કે પેલાથી અવેર એ લોકોને હોવું જ જોઈએ
સારું, સારું, તમારી સાથે વાત કરીને બહુ જ મજા આવી બઉ સારી ઇન્ફોર્મેશન તમે બી આપી મે શેર કરી થેન્ક યુ
થેન્ક યુ